હેલો
હલો
હા આજે આપણેે પુસ્તકો અને વાંચન ના વિષય ઉપર વાતચીત કરીએ
હા તમારો અવાજ નથી આવતો
અ આજે આપણે પુસ્તકો અને વાંચન વિશે વાતચીત કરીએ
હા જરૂર
માનવ જીવનમાં જ્ઞાનનું ખૂબ જ મહત્વ છે અને જ્ઞાન મેળવવાનું સૌથી શ્રેષ્ઠ સાધન પુસ્તકો છે પુસ્તકો ને પુસ્તકોને માણસ ના સાચા મિત્ર માર્ગ દિગ દર્શક અને ગુરુ માનવામાં આવે છે જે વ્યક્તિને વાંચવાનો શોખ હોય છે તે ક્યારેય એકલો અનુભવતો નથી કારણ કે પુસ્તકો હંમેશા તેની સાથે જ હોય છે અ પુસ્તકો આપણને જ્ઞાન સંસ્કાર પ્રેરણા અને જીવન જીવવાની યોગ્ય દિશા આપે છે તેથી જ કહેવાય છે ને કે પુસ્તકો માનવા માનવના શ્રેષ્ઠ મિત્રો છે
સાચી વાત વાંચન એ માત્ર શબ્દો વાંચવાની પ્રક્રિયા નથી પરંતુ તે વિચારોને સમજવાની નવી માહિતી મેળવવાની અને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવાની એક કળા છે વાંચન દ્વારા વ્યક્તિ પોતાના જ્ઞાનમાં વધારો કરે છે નવી બાબતો શીખે છે અને દુનિયાને વધુ સારી રીતે સમજવા લાગે છે માણસ વાંચન માણસના વિ વિચારને વિશાળ બનાવે છે અને તેને સમજદાર સર્જનાત્મક તથા આત્મવિશ્વાસી બનાવે છે
હા ખુબ જ સાચી વાત કહી તમે આપડે પુસ્તકોના ઘણા બધા પ્રકારો હોય છે અ કેટલીક પુસ્તકો જ્ઞાનવર્ધક હોય છે કેટલીક પ્રેરણાદાયક હોય છે કેટલીક ધાર્મિક અને આધ્યાત્મિક હોય છે અ તો કેટલીક વાર્તાઓ અને નવલકથાઓ દ્વારા મનોરંજન પૂરી પાડે છે ઈતિહાસની પુસ્તકો આપણને ભૂતકાળની માહિતી આપે છે વિજ્ઞાનની પુસ્તકો નવી શોધો અને સિદ્ધાંતો વિશે સમજાવે છે જ્યારે જીવન ચરિત્રો મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા આપે છે
ખુબ સરસ વાંચનની નવી વાંચનની આદત બાળપણથી જ વિકસાવવી જોઈએ
હ
જે બાળકો નાની ઉંમરથી પુસ્તકો વાંચવાની ીવ પાડે છે તેઓ અભ્યાસમાં વધુ સારા બને છે તેમની ભાષા વધુ સમૃદ્ધ બને છે અને તેમની કલ્પના શક્તિમાં પણ વધારો થાય છે વાંચન થી શબ્દ ભંડોળ વધે છે લેખન કૌશલ્ય સુધરે છે અને બોલવાની કળામાં પણ વિકાસ થાય છે તેથી માતા પિતા અને શિક્ષકોએ બાળકોના વાંચનની આદત કેળવવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ
હા માતા પિતા એ પોતાના બાળકો માટે વિચારવું જોઈએ અને તેમને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહન તો પૂરું પાડવું જ જોઈએ પુસ્તકો માણસના વ્યક્તિત્વના નિર્માણમાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે મહાન લોકોના જીવન ચરિત્રો વાંચવાથી આપણને મહેનત સંઘર્ષ શિસ્ત અને ધીરજ નું મહત્વ સમજાય છે પ્રેરણાત્મક પુસ્તકો માણસના જીવનમાં હકારાત્મક વિચારો ઉત્પન્ન કરે છે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે અ ઘણી વખત એક સારું પુસ્તક માણસના સમગ્ર જીવનને બદલી શકે છે
ખૂબ સરસ આ બાબતમાં તમારા વિચારો ખૂબ જ ઉચ્ચ લાગે છે વાંચનથી માનસિક વિકાસ પણ થાય છે જે લોકો નિયમિત રીતે પુસ્તકો વાંચે છે. તેમની વિચાર શક્તિ વધુ મજબૂત બને છે અને તેઓ સમસ્યાઓને વધુ સારી રીતે ઉકેલ શોધી શકે છે. વાંચન એકાગ્રતા વધારે સ્મરણ શક્તિમાં વધારો કરે છે અને તર્ક શક્તિને મજબૂત બનાવે છે. આ ઉપરાંત પુસ્તકો વાંચવાથી તણાવ ઓછો થાય છે અને માનને શાંતિ મળે છે.
હા, ખુબજ સારી વાત કહી તમે. કારણ કે પુસ્તકો દ્વારા આપણા મનને અ ખુબ જ શાંતિ નો અનુભવ થાય છે. કારણ કે આપણે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવતી હોય પરંતુ અગર આપણે પુસ્તકો સતત વાંચન કરતા હોઈએ. તો આપણા મનને એકાગ્ર રાખે છે અને તે આપણા જીવન માટે ખુબ જ જરૂરી નીવડી શકે છે. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી ના કારણે આજના આધુનિક યુગ જે છે તેમાં જે ટેકનોલોજી વાળું યુગમાં વિ એના વિકાસને કારણે વાંચનની રીતોમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા લોકો માત્ર છાપેલા પુસ્તકો જ વાંચતા હતા. પરંતુ આજે ઈબુક ઓડિયો બુક અને ડિજિટલ લાયબ્રેરી દ્વારા પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ દ્વારા હજારો પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ બની ગયા છે. છતાં પણ કાગળના પુસ્તકનું મહત્વ આજે પણ અખંડિત છે. કારણ કે પુસ્તક હાથમાં લઈને વાંચવાનો આનંદ જ અનોખો હોય છે.
હા એ વાત સાચી છે. પુસ્તકોને હાથમાં લઈને વાંચવાનો જે આનંદ છે એ મોબાઈલમાં કે એમાં નથી મળતો. આજના યુવાનોમાં સોશિયલ મીડિયા અને મનોરંજનના સાધનો વધવાને કારણે પુસ્તકો વાંચવાની ટેવ થોડી ઘટી રહી છે. લોકો પોતાના ફુરસદના સમયનો મોટો ભાગ મોબાઈલ અને સોશિયલ મીડિયા પર પસાર કરે છે. આ કારણે વાંચન ની આદત ઓછી થઈ રહી છે. જે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. જો સમાજમાં વા ચન ની આદત ઘટશે તો જ્ઞાન, વિચાર શક્તિ અને સર્જનાત્મક પર તેની નકારાત્મક અસર પડી શકે છે. માટે વાંચન તો ખૂબ જ જરૂરી છે, રોજના થોડું થોડું વાંચવું એ ખૂબ જ જરૂરી છે અને તેના માટે આપણે થોડી થોડી રોજના પ્રેક્ટિસ કરવી જોઈએ.
હા, કારણ કે આપણે જીવનમાં આપણા જીવનમાં સર્જનાત્મકતા હોય આપડી બીજાશક્તિ સારી હોય તો આપણે જીવનમાં કશે પણ મુશ્કેલીમાં પડતા નથી. કારણ કે આપણા પર એટલું જ્ઞાન હોય છે કે આપણે કોઈ પણ મુશ્કેલી માંથી બહાર આવી શકીએ છીએ. અ વાંચન માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ નથી પરંતુ જીવનને સમજવા માટે પણ જરૂરી છે. પુસ્તકો આપણને વિવિધ દેશોની સંસ્કૃતિ ઇતિહાસ, વિજ્ઞાન કલા અને માનવ જીવનના વિવિધ પાસાઓ સાથે પરિચિત કરાવે છે. પુસ્તકો આપણને સહનશીલતા, માનવતા, દયા અને નૈતિક મૂલ્યો શીખવે છે. વાંચનથી વ્યક્તિ એક સારો નાગરિક અને જવાબદાર માણસ બની શકે છે.
હા, ને આજના સમયમાં દેશને સારા નાગરિક અને જવાબદાર માણસોની ખૂબ જરૂર છે. એક પુસ્તક માણસને પ્રેરણા આપે છે અને તેની વિચારસરણીમાં પરિવર્તન લાવે છે અને તેને નવી દિશા બતાવે છે. વિશ્વના ઘણા મહાન નેતાઓ, વૈજ્ઞાનિકો લેખકો અને વિચારકો એ પુસ્તકોને પોતાના જીવનની સફળતાનું રહસ્ય ગણાવ્યું છે. વાનચન વ્યક્તિને આત્મવિશ્વાસી બનાવે છે અને દરેક જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તૈયાર કરે છે. જેમ કે આપણા ધાર્મિક પુસ્તકો ભગવદ ગીતા, રામાયણ, મહાભારત એમાંથી આપણને ઘણી બધી સમસ્યાઓનો હલ મળે છે, મનને શાંતિ મળે છે, દરરોજ તેનું વાંચન કરવા થી આપણા જીવનમાં ઘણી સમસ્યાઓનો દૂર થાય છે અને જીવનને શાંતિ પ્રદાન થાય છે. પરંતુ આજના આ સમયમાં કોઈને વાંચન કરવા માટેનો સમય મળતો જ નથી.
આ તો તમે ખુબ જ સરસ વાત કરી કે આપણને ભગવદ્ ગીતા અને મહાભારત માંથી ઘણું બધું જાણવાનું મળે છે. તો આપણેે નિષ્કર્ષ રૂપે કહી શકાય કે પુસ્તકો અને વાંચન માનવ જીવન ના મ મૂલ્ય ખજાના છે. પુસ્તકો જ્ઞાનના ભંડાર છે અને વા ચન વ્યક્તિના બૌદ્ધિક, માનસિક અને નૈતિક વિકાસ નું શક્તિશાળી સાધન છે. જીવનમાં સફળતા, જ્ઞાન અને સારા સંસ્કારો મેળવવા માટે માટે નિયમિત વાંચનની આદત કેળવવી ખૂબ જ જરૂરી છે. જો આપણે દરરોજ થોડો સમય પુસ્તકો વાંચવા માટે ફાળવીએ તો આપણું જીવન વધુ જ્ઞાનસભર, સમૃદ્ધ અને અર્થપૂર્ણ બની શકે છે. તેથી દરેક વ્યક્ તી એ પુસ્તકોને પોતાના સાચા મિત્ર તરીકે સ્વીકારીને વાંચનની આદત સ્વીકારવી જોઈએ. તમારી સાથે આજે પુસ્તકો પર વાતચીત કરવામાં ખુબ મજા આવી. ધન્યવાદ તમારો, આભાર.
હા મને પણ આનંદ થયો.